હલો.
હલો.
હલો.
હલો.
હા, અવાજ આવે છે?
હા. તમને આ સંભળાય જ મારો
હા હા સંભળાય છે. સંભળાય છે. કેમ છો તમે મજામાં?
હા મજામાં તમારે કેવ મજામા?
બસ બસ મજામાં મજામાં. આ તો આજે એક મસ્ત એક એક રસપ્રદ વિષય મળે, તો મેં કીધું તમારી જોડે આજે ચર્ચા કરીએ. કે પરિવારમાં પૈસા અને સંસ્કાર વચ્ચેનું સંતુલન કેવું હોવા છે. તો આપડે અ ચાલો આજે કરીએ કે તમને શું લાગે છે કે, પરિવારમાં પૈસા વધુ મહત્વના હોય છે? કે સંસ્કાર?
મારા માટે બંને જરૂરી છે. પણ સંસ્કાર વગર પૈસા ન મહ તો અ અધુર લા
બઉ બઉ સાચી વાત છે હું પણ એજ માનું છું કે પૈસાથી સુવિધાઓ તો મળી શકે પણ સંબંધો તો મજબૂત નથી જ બનતા પૈસાથી.
બિલકુલ બિલકુલ ઘણા પરિવારમાં ગનો હોય છે. પણ શાંતિ નથી હોતી ત્યાં.
સાથે સાચેમાં આજે આજે લોકો શું કેવાય આજે લોકો કમાણી પાછળ એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે પરિવાર માટે તો સમય જ ઓછો પડે છે કોઈ ફેમ પરિવારને સમય જ નથી આપતું.
હા સાચી વાત અને બાલકો પણ ઘણી વાર પેરેન્ટ સાથે વાત નથી કરતા મોબાઈલ સાથે વધુ ટાઈમ આલે છે.
સાચામા તને તમને લાગે છે કે પૈસાની દોડમાં સંસ્કાર પાછળ જઈ રહ્યો છે.
કેટલાક કિસ્સોમાં લાગે છે, પણ દરેક પરિવારમાં એવું નથી હોતું કેટલાક લોકો પૈસા સાથે સંસ્કારને પણ સારી રીતે આપે.
હ અમારા બો મારે એક મિત્રના ઘરે તો સાદું જીવન જ છે. પણ બધા એકબીજા એકબીજાનું ખુબ જ સન્માન કરે છે. બઉ રિસ્પેક્ટ આપે છે બધાં.
હા એજ તો સાચી સંપત્તિ છે. સમાન અને પ્રેમ હોય તો ઘર સ્વર્ગ જેવું લા
બઉ બઉ બઉ એકદમ સાચી વાત કીધી છે. પણ શું કેહેવાય કે આજના બાળકોને પૈસાની કિંમત સમજાવવી પણ એક બઉ જરૂરી છે.
એ સાચી વાત છે. જો બધા રેડી મળે મળી જાય તો મહેનત નું મહત્વ નહી સમજાતું બાળકોને.
સાચે છે સાચી તમારે તમારા તમારી પાસે એવી કોઈ અનુભવ અનુભવ છે, કે પૈસા અને સંસ્કાર વચ્ચે સંતુલન આમ જળવાતું હોય કેવું?
હા છે જ્યારે અમે નાના હતા ત્યારે પોકેટ મની લિમિટેડ મળતી હતી. એટલે ખર્ચા પહેલા ઘણું વિચારવું પડતું હ
બો એકદમ અને એનાથી બચત અને આયોજના ની આદત પણ પડી જતી તી. આપણને કે બચત પહેલા કરવાની એને પૈસા નું આયોજન કરવાનું, તો પ્રોપર ખબર આપણને પડે કે કેટલું આપડે ખર્ચ કરી રહ્યા છે ને કેટલી આપડી બચત છે.
હા બિલકુલ આજે પણ કોઈ વસ્તુ ખરીદતા પહેલા જરૂર વિચારવું જોઈએ. ફરક કસો. છું.
સાચે સાચેમાં અને આ આદત તો દરેક બાળકમાં હોવી જોઈએ કે, કોઈ બી વસ્તુ ખરીદતા પેલા એને એનું શું કેવાય આમ જોવું જ જોઈએ કે ખર્ચ કેટલો થશે મારા જોડે કેટલી બચત છે. બઉ બઉ જરૂરી છે આજ કલ.
સાચી વાત છે. હું માનું છું કે પેરેન્ટસે બાળકોને ફાઈનેન્શિયલી ડિસિપ્લિન શીખવાડવું જોઈએ.
સાચે સાચેમાં એકદમ સાચી વાત છે. પણ સાથે પણ સાથે દયા દયા વિન શું કેવાય આમ એકદમ ઈમાનદારી અને એ બધું પણ એમને શીખવાડવું જોઈએ કે ઈમાનદારી થી કામ કરશો તો જ પૈસો ટકશે તમા રી જોડે.
હ કારણ કે પૈસા કમાવવા કરતા સારી રીતે કમાવવા વધુ મહેનતુ છે.
સાચેમાં સા સાચો મુદ્દો છે, મને તો લાગે છે કે જો પૈસા માટે ખોટા ખોટો રસ્તો અપનાવશો તો તો સંસ્કારનું શું થશે આપડા.
હા એટલે જ મોટા લોકો કહેતા હતા કે નામ અને વિસ્તિત્ર પરસાને કરતા મોટી છે.
બઉ બઉ એકદમ અને આજે આજે સામાજિક માધ્યમોમાં તો સામાજિક માધ્યમોમાં લોકો સંપત્તિ બતાવવામાં તો વધુ રસ દેખાડે છે. કે આમ પૈસા અમારી જોડે બઉ પૈસા છે, અમારી જોડે બઉ સમ- પત્તિ છે જે આજકાલ બઉ બધા એવું બતાવી રહ્યા છે.
હા એજ પણ કોઈ વ્યક્તિ કેટલો દયાલુ છે તે ઓછું દેખાય એમાંથી.
બહઉ તમાર તો તમને લાગે છે કે સંયુક્ત પરિવારમાં સંસ્કાર વધુ સારી રીતે મળે છે આપણને?
એટલે ઘણા કિસ્સાોમાં હા મળે દાદા દાદી સાથે રહેવાથી બાળકો ઘણા શીખે છે.
બવ જેમ કે સન્માન, ધીરજ અને સહનશીલતા પણ આપણને બઉ મલી છે આપણને.
સાચી વાત અને પૈસાની સાથે સંબંધોની પણ કિંમત સમજાય છે.
અરે એક દમ સાચી વાત ક્યારેક ભાઈ ભાઈ વચ્ચે પૈસાને લઈને ઝઘડા પણ થઈ જાય છે બોલો આજ કલ તો.
હા મેં ઘણા કિસ્સા એવા જોયા છે. પણ જો સંસ્કાર મજબૂત હોય તો સમાધાન પણ મળી જાય છે.
હા મને એ મારે મારું પણ એવું જ માનવું છે કે પરિવારમાં જો ખુલ્લી વાતચીત પણ જરૂરી છે. જો આપડે આમ ખુલ્લી વાતચીત કરીશું તો આવા ઝઘડા પણ નઈ થાય.
હા પણ ક્યારેકકર પૈસા સંબંધિત નિર્ણયોમાં ટ્રાન્સપેસન્સી હોય તો જયારેક સમજો ઓછી થાય છે.
હમ સા સાચી વાત છે. કેટલાક માતા પિતા બાળકોનેસ શુ શું કેવાય સમીક્ષ પૈસાની મુશ્કેલીઓ પણ જણાવતા નથી હોતા.
હા એ જ પણ ઉંમર પ્રમાણે થોડી માહિતી આપવી જોઈએ. જેથી જવાબદારીનો ભાર આવે.
સાચે હું આ વાતથી આ તમારી વાતથી હું સહમત છું કે, બાળકોને પણ ઘરની પરિસ્થિતિ સમજાવી જોઈએ તો જ ખબર પડે બાળકોને.
અને એનાથી બીજું શું તેઓ ખર્ચામાં પણ સાવધાન બને
બઉ તમને તો એતો તમારી બહુ સાચી વાત કીધી પણ તમને શું લાગે છે કે ધનવન પરિવારમાં સંસ્કાર આપવો મુશ્કેલ હોય છે
ના એટલે સંસ્કાર પૈસા પર આધાર રાખતા નથી એ ઘરના વાતાવરણ પર આધાર રાખે છે
બહુ સરસ વાત કરી છે તમે બઉ જ
ગરીબ હોય કે અમીર ઈમાનદાર બધા માટે સમાન જ છે
સાચે મા સાચે મા મને યાદ છે કે મારા પિતા હમેશા કેહતા હતા કે પૈસા ફરી મળી મળી શકશે પણ જો વિશ્વાસ તૂટી ગયો ને તો એ બહુ મુશ્કેલ છે પાછો આવવો એનાથી એટલે પૈસા કરતા પહેલા હંમેશા કોઈનો વિશ્વાસ ના તોડવો જોઈએ આપડે
હા બહુ સાચી વાત છે એ તો જીવનની મોટી શિખમણ છે
સાચેમાં અને આજ આજના આજના યુગમાં તો બાળકોને શું વધુ શીખવાડવું જોઈએ શું લાગે છે તમને કે આજના બાળકોને શું વધુ શીખવાડવું જોઈએ આપડે
આજના બાળકોને તો મહેનત બચત અને માનવતા એ પહેલા શીખવાડું જોઈએ
સાચ તો તો હું હું તેમાં એકદમ શું કેહેવાય યોગ્ય એ કરું છું માનું છું કે આ વસ્તુમને આપણે શીખવાડવી જ જોઈએ
હા જે મળે છે તેના માટે આભાર માનવો જોઈએ પણ સંસ્કારનો ભાગ છે
સાચેમાં સાચેમાં જો ને કે જો આપણા પરિવારમાં પૈસા ઓછા હોય પણ પ્રેમ વધુ હોય તો આપણા શું કેમ જો પ પરિવારમાં પૈસા ઓછા હોય અને પ્રેમ વધુ હોય તો તમારું શું કેવું છે
તો પણ સુખી જીવન જીવી શકાય ત્યાં પ્રેમ અને એકતા ગાંઠી મોટી તાકાત છે
સાચેમાં અને જોને જો લોકો આપડા પૈસા ઘણા હોય છે પણ પ્રેમ નહી હોતો
એ ઘર તો હોટલ જેવા જ લાગે છે ઘર જેવું ત્યાં કશું હોતું જ નથી
ઓહ વાવ વાહ વાહ એકદમ સાચી વાત કીધી છે તમે તો કે આ વાત તો ખુબ સરસ છે કે આવું હોટલ જેવું જ લાગે જ્યાં પૈસા હોય પ્રેમ ના હોય ને ઘરમાં ત્યાં તો
કારણ કે ઘરને ઘર બનાવે છે એ સંબંધો મિત્ર સંપત્તિ નહી
અરે બહુ સાચી અને અંતમાં હું તો આટલું જ કહું કે પૈસા જરૂરી છે પણ સંસ્કાર તેની દિશા નક્કી કરે છે
અને હું તો કશિક કે પૈસા અને સંસ્કાર બંનેનું સંતુલન જ મજબૂત છે અને સુખી પરિવારનું રહસ્ય છેજ એ બધી વસ્તુ
બઉુ સાચી વાત છે અમને અમારા ઘરમાં અમારે જયારે પેલા સંયુક્ત કુટુંબ રહેતા હતા ત્યારે અમારા બાન દાદા અમને શીખવાડતા હતા કે પૈસા કેવી રીતે બચાવવા જોઈએ કે દસ રૂપિયા મળે છે તો પાંચ વાપરવાના ને પાંચ બ બચવાના તો તમને આગળ કામ લાગે એવું અમને અમારા દાદા અનેને દાદી અમ શીખવાડતા હતા પેલા તમને ત તમને શું શીખવાડતા
હા એ બી વિષય પર હમારા દાદા દાદી પણ અમને બહુ શીખવાડતા હતા કે પૈસાની બચત અને એનું બરોબર રીતે દૂર લેવા માટે
સાચે સાચેમાં પણ આમ સંયુક્ત કુટુંબમાં આમ શું કેવાય પૈસા કરતા છે ને સંસ્કાર ની વધારે વેલ્યુ હોય છે આપડા એમાં અને મને તો છે ને આ વિષય ઉપર તમારે વાત કરીને ખુબ જ મજા મજા આવી આપણે આશા રાખીશ કે આપણે ફરીથી નવા વિષય ઉપર આપણે જલ્દી ચર્ચા કરીશું
હા એ વિષય પર હજી ઘણી વાત થઈ શકે
રાઈ આપડે એક નવો વિષય લઈને ફરીથી આપડે મળીશું ઓકે ચાલો
હા હા શીસા